હલો બસ મજામાં છે તમે કેમ છો ભાઈ?
બસ મજામાં આજે જક વરસાદ બહ છે એટલે ઘરે જ છે આવડે તો.
અરે આ કઈ થોડોક વરખદ કેવાય કે આટલો બો વરખાદ બધું કેટલું ભરાઈ ગયું સારા. એક આજે છેલ્લે કોલેજમાં છેલ્લે રજા જ આપી લીધી, મેં તો વિચાર કરશે કે આ તો નહી જ જો હોવાનું. હારો તું જલ્દી મેસેજ મકલી આયપો.
બરાબર છે વાત તમારી સાચી છે કે આપણને ભારે વરસાદડે બે દ થી પડ્યા કરતો છે એટલે આપને શાળા આ કોલેજોમાં રજા આપી એ સરકાર નો સારો નિર્ણય કહેવાય કે સ્ટુડન્ટ મારે આપડે પાણીમાં ફસાઈ ન જાય કે ભાઈ પાણીમાં આપડે અગાડી મુશ્કેલીમાં ન પડી જાય એટલે સરકાર માટે શૈક્ષણિક કાર્ય માટે આપડ સારું કેવાય કે નિર્ણય આપણા માટે લીધો. ને આપણને રજા આપી બાકી એમાં બાદ તો બહુ વરસાદ બાકી પાણી એટલો ભરાઈ ગયો કે નીકળ ને તેટલું આપડે વલસાડ જવાનું હોય ટોબી નની જવાય. તમા આ બાજુ કેટલું પાણી ભરાયું?
અરે અમારા બાજુ બી બહુ પાણી અરે અમે જે કોલેજમાં જાય ને. તે પેલા પાંચ છ જગ્યા હ બધું ભરાઈ જાય. એટલે બેસે રિસોર્ટ માં ભરાઈ ગયેલું. તો હું ક અઘાડી તો ગેટ લાગી પણ આવતી વખતે આપલો જો વરહદ રહેતા ને તકલીફ પરી જાતે બીજી વાત કે અમે જો જાતે ને તો હું કે પાણી આમ ખેંચી લઈ જા તેનું રિસ્ક કેવાય છેલ્લે કઈ નઈ એક લેક્ચર નની ભરે ચાલે પણ આ બધું રિસ્ક નહી જુવે મને તમારું શું માનવાનું છે.
બરાબર છે એવું જ છે આપડે બી એવું માનવું છે કે જેમ બને તેમ આપડે જવા બહાર જવાનું ટાળવું જોઈએ વરસાદમાં આપણેે ઘર જ રહેવું જોઈએ કેમકે વરસાદમાં અલગ અલગ જગ્યા પાણી ભરાઈ જાય છે અનેને જે નીચાણ વાળા વિસ્તારમાં હોય છે તે તો તેમાં તો બહુ જ પાણી ભરાય છે. આમા બાજુ નીચાણ વાળા વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે બહાર જવાનું હોય મુશ્કેલી માં પડી જાય છે ને પછી આપડે ફસાય જઈ ત્યાં જ ને પછી આપડે ભીનાઈ બી જઈએ છીએ ને પછી આપણને શરદી ઉધરસ એવું થાય છે. એટલે આપણા સ્વાસ્થ્ય માટે પણ એક એવું છે કે આપડે બહાર નીકળવાનું ટાળવું જોઈએ આપણે ઘરમાં બેસીને ગરમ ગરમ વસ્તુ એવું ભજ્યા છે. પછી એવું એવું ગરમ ગરમ વસ્તુ આપડેા ખાતા રહેવું જોઈએ ને પછી ઘેરે જવું જોઈએ ને સલામત સલામત રહેવું જોઈએ મારું તો એવું માનવું છે.
એકદમ બરાબર માનવાનું છે કેમકે અમારા બી હોગામાં એ બાજુ બધા ન પાણી ભરાઈ જતું વિચાર કરી બધી બિલ્ડિંગ હોય ને તેમાં બધું પાણી આવી લાગે આ તો હજુ રાત નાથીી ચાલુ છે હજુ તો બને જ નહી બને તો બહ ભરાઈ જાય તોમારો હું થોડોક વિસ્તાર ઊંચો છે ને એટલે અમારું ભરાવા નહી કરે દરિયો નજીક ને એટલે બધું દરિયામાં ને ખારી માં બધું પાણી ઘેલાગે એલો માં બાજુ હું એકદમ થી ભરાઈ નહી જાય મેં બાય ચાન્સ બહુ વરતમાં ભરાઈ ગયું ને તો ગટર ને અમરાં તો થોડુંક સુવિધા હારું છે. એટલે બધું નીકળી જાય પેલા અમારું શું થોડું ખબર આવું વરસાદમાં વરસાદ આટલો પડતો ને ચાર દિવસ લગાતા જ ત્યારે છે ને અમા બાજુ લાઈટ જાતી ગામમાં અમે ગામમાં ર ત બી અમારું લાઈક જ પણ હવે ખબર નઈ અંડર વાયરિંગ પેલું કર્યું છે જમીન અંદર થી એટલા વર તો લાઈટ જ નહી જાયજ નહી આટલો વરસાદ હજુ એક વાર લાઈટ નહી ગાય વિચાર કરી ની તમારા બાજુ જાય કે નઈ લાઈટ કેમ કે તમે બી ગામડાના જ છે ને?
હા મારા બાજુ બી એવું અંડરપાસિંગ એવું વાયરિંગ કરેલી છે કે હવે થાંભલા કાઢી નાખ્યા અને પેલા કેવું હતું કે આપડા થાંભલા પછી વાયરિંગ હતું જેમ કે વરસાદ બહુ અતિભારે વરસાદ આવે તો પવન વાવાઝોડું સાથે થાંભલા બી તૂટી પડતા ઝડવા વાયર પર તૂટી પડતા એટલે છે ને લાઇટ જતી ને તેમાં પેલા જે કર્મચારી હોય તે તેલોને કાર્ય કરવામાં પણ કરી રહેતી ને આખો દિવસ લાઈટ પણ જતી ને હવે કેવું છે હવે સારી સિસ્ટમ લાવ્યા કે એ લોકો ક જમીનની અંદર થી એટલે કે અંડરપાસિંગ પેલું વાયરિંગ કરી તેથી લાઈટ ની જવાની શક્યતા રહી ને એ લોકોએ કાર્ય બી ઓછું કરવા પડે એટલે એ સારી સુવિધા કરી ને બીજું તો શું આપણે વરસાદમાં કાર્ય કરવાનું બધાને જ મુશ્કેલ લાગે આપણા માટે બધા માટે વરસાદ બહ સારો નથી રહેતો એવું છે મારું તો તમે શું માનવાનું આવો
મારું તો માનવાનું છે કે વરસાદ રે પણ ક્યારે છે ને ઘેરેજ ર રહે ને એટલે નહી આમ બહાર જવાય કે નહી તે બાજુ જવાય એટલે બધું ઘેરે જ રહેેવા પડે ને લખવાનો તો કંટાર આવે બાર નીકળય ન વરસાદ એટલે અરે ઓટલા પર બી બહુ છાટા પડે એટલે બધું ભીંડા જવું જાય ઓટલો એ ઓઢારને એકદમ છાંટ પરડ ને આમ હીધો વરસાદ પડે તો ચાલે પણ આમ આરો થોરોક વરસાદ પડે ને તો ટી માં બધું ટીમ થાય જાય. એ મને તો છે ને વરસાદ પડે ને એ બહાર ન ખાવાની મજા આવે બહાર નું શું કઈ બધુ આ માંદા પડી જાય એટલે ખાવાનું નહ પણ ઘેરે ભજીયા ને એવું બધું બનાવ્યું હોય ને મને તો એકદમ મજા આઈ જાય, તમારે શું માનવાનુ
બરાબર છે મારે ભાઈ મે તમને એક માર્ગદર્શક માર્ગદર્શક આપીશ કે આપણે બહાર નનું ખાવાનું આવું મન થાય છે વરસાદમાં પરંતુ આપડે બહારનુ ખાવાનું ટાળવું જોઈએ. જેથી આપડા શરીર પર જે અસર થાય છે જે ફાસ્ટ ફૂડ છે આજનુ જક ફૂડ છે, તે આપણા શરીરને સેહત માટે સારું નથી. કેમકે આપડે જે તરત આ જે આપડે ફાસ્ટ ફૂડ જક ફૂડ એવુ ખાઈએ છે તો આપડણે તરત જ બીમાર પડી શકીએ છીએ. ને આપડે જેમ તમે કીધું કે ઘરે ભજ્યા છે, એવા મમ્ આપણા મમ્મી પપ્પા મમ્મી ને કહેવાનું કે આપણને બનાય આપે તો ઘરે આ ઘરે બનાય ને ઘરે જ ખાય તો સરુ આપણા જેમ બને તેમ ઘરનું ખાવાનું ખાઈએ ને તેમ સારુ કેમ કે આ વરસાદ છે ને ઠંડ વરસાદ હોય છે, એટલે આપણે શરીરમાં છેને, ઠંડુ વાતાવરણ કરી દેએ એટલે આપણા શરીર માટે બહુ ખુબ જ પેલું કહેવાય પછી આપડે ડોક્ટર પાસે જવા પડેને ખર્ચા બધા થાય એ પ્રમાણે એ એ કરવા કરતા આપડે બાર નનું ખાવાનું ટાળીએ તો વધુ સારુ કેય ને આપડ સમય શક્તિ ને ઉઊર્જા બી બચે મારું તો એવું માનવું છે.
એકદમ હાચ વાટ કેમ કે બહાર નું ખાવાથી તો તકલીફ થાય પણ આપડે ઘીરને બનાવી ને ખાય તે સારુ પડે કેમ કે ઘેરનુ એમ એટલુ થવા નની કરે ને માની લે કે બહાર ન આપણ ખાવાથી થઈ બી જાય ને તો આજે ડોક્ટર ના ફીસ તો સોથી નીચે તો મળે જ, નહી એકદમ અજાજ આવી ત આપે ડોક્ટર લાઈન વધારે રહી વરહદમાં ભારી કામ જવાનુ ને ગાડી પટ કેવી રીત ના જાય રકો ક છત્રી ઠી કેમ કે થોડુંક તો દૂર જ રહી એટ આ બહુ ભારી કામ એટલે બની શકે ત લગીન બહાર મુૂકી ખાવાથી આપડણે તારવાનું એકદમ સાચી વાત છે, તમારું શું કે
હા મારું તો એવું જ માનું છે, પરતુ હવે આજે તમે શું કરવાના છો અમે તો આજે એવો પ્લાન બનાવલો છે, કે આજે કોલેજમાં રજા છે, તો પછી કાલે જે દાખલા કરાયેલા છે. તે જક સમજીશ ને મેં તો બી એમાં મુદ્દા લખવાનો પછી વ્યાખ્યા લખવા વાનો ને પ્રશ્નને સમજીને જક માઈન્ડમાં જરાક ઉતારુ ને એવું કરવાનું છેને. એવો પ્લાનિંગ છે એટલે કે આપડે સમય ન બી ઉપયોગ એવી રીતના કરો જે કે આપડે સમય વ હોણી જોઈએ. ને આ અમારે આ વાંચવાનું છે, એટલે આપણે એક્ઝામ માટે બી પ્રિપેર થઈએ ને આપણે આવી રજા મળે છે, તે એનો સદઉપયોગ કરવો જોઈએ ઉપયોગ કરી જ લેવો જોઈએ. મારુ તો એવું માનવું છે, તમાર આજનો શું પ્લાન છે.
બસ મારો ભી તોરા જેવો જ છે, આજે ભલે એમ વરસાદ છે, એટલે કંટારોટ આવ કેમ કે બધી નીકરાય નઈ એટલે દોસ્તાર કોઈ મળે નહી એટલે નીકરાય નહિ એટલે આપે પછી ઘેર જ હવે બે ભા પડે ને લેસન ને બધુક લખવાનું પછી વાંચવાનું મેન છેને, પેલા વર્ષના પેપર ને ઇન્ટરનલ વાંચવાનુ કે એ જ જરૂરી છે અને બીજું આ વખતે નાડું ટીવાય છે ને ફૂલ થિયરી પર જ છે. એટલે આપડે બધું ખાસ કરીને ઓડિટિંગ બી એ અનેને બીઆર તો એમાં આપડે થિયરી જ કરવાનું છે તો દાખલા તો થઈ જશે કેમ કે ઈઝીજ છે દાખલા એટલે આમ થોડું પૂછું આવું હે પણ આપણને ઉમરાફ થિયરીમાં જ માક લેવા પડે. મેં કેમ કે અમરાથી આપડે જે ક્લાસમાં ચલાવે. કે આપડે ઘેર આવીને થોડુંક થોડું જોઈ જાય કે રિપીટ કરી જાય. અ થોડા મુદ્દા બી એકવાર નજર મારી જાય ને, પછી જયારે આપણે વાંચવા બેહુ ને પરફેક્ટ ત્યાં રે આપર છો ને પરફેક્ટ આવરી જાહે. કેમ કે હમણાં ધીરે ધીરે થોડુંક કરવું પછી પાછા આપડે કરવું. ત્યારે એકદમ આવરી જ જાય, માઈન્ડમાં બેહી જ જાહે. બધા મુદ્દા હરાં હણાં ભી થોડુંક કરતા રહેવાનું એટલે હું એ શબ્દ આપ તો દિમાગમાં પકરાઈ જાહે. એટલે અગારી જયારે આપડે વાંશું ને પછી થોડાક સમયે કેમ કે મહિના પછી વાંચવાના કેમ કે ઇન્ટરનલ પેલા આપડે મહિના પેલા ચાલુ કર લાખે. તો થોડોક વાર છે ને એટલે આપડે ત્યારે વાંચવનું. એટલે બેઠા માઇન્ડમાં બેહી જ જાહે આપડા જે અમરા વાચે તેના શબ્દો એટલે બહુ જરૂરી છે ને બધા લેક્ચર ભરવાનું તે હારું મને ખબર છે પણ અમરાં હું વરહાજ ને એટલે ચોથા લેકચર લગીને તો અમને પૂછતા છે ને ચોથા લેકચર ભરીએ. પોણા પાંચ વાગા લગીન રે. અમને પોતા છે ને આવા વરહદમાં સાર પાંચ વાગી જાયને એટલો બધો વરહડ હોય ને બધું ભરાઈ રહેલું હોય ને તેમાં પો થોડુંક હારા તકલીફ પડી જાય. કેમ કે વરહદ ને બાઈક ચલાવાય ન અરે હલે એકદમ મોઢા પર આવે ઊંધો વરસાદ પડે. એટલે હું ઊંડો વરસાદ પર એટલે એકદમ મુઢા પર આવે ને દેખાય જ ની પેલી વાત તો અને બરે ભરાઈ ગેલા હોય ને ક ખારા હોય તો ખબર બી નઈ પડે. એકવાર હાથે એવું જ થયલું જયા કરું બ પાણી એકદમ ભરાઈ ગયલું ડેરોજ હતો. ઈ ધો ખબર નહ આ બાજથી એક ગાડી આવ ફોર વ્હીલર અમે આ બાજુ સાઈડ પર હતો એટલે સાઈડ પર જ જાતો હતો. હિધ એમ ગયો એટલે હિધ એમ થોક નાલ ખારોટ હિધો ખારામાં. એમ ઘેર એટલેમ બાઈક ઉભી જ રહી ગઈ. આમ તોમ પ રહી ને ખાલી એમ જ ઉભી રહી ગઈ ખાલી બાઈક. કેમ કે હીટો ખાડામાં જ ધેલાઈ ગયો. આ વરસાદ જે પાણી ભરાયેલું હોય ને એમાં એવા બધા ખારા હોય ને. કે બહુ ભારી કામ. એટલે બહ વધારે વરસાડ હોય ને તોમે રિસર્ચમાં કે ત્ર લેક્ચર ભરીને અમે નીકરી આવીએ. તમાર શુંમામાં વાંંધવાનું છે? કેમ કે તમારે બી પેલા સેગીમાં રોડમાં ભરાઈ જાય કે નહી? તો તમે ફરી ના જાતા હશો ને?
હા તમારો વિચાર એકદમ જ સારો છે કે અમે આ જે પાણી ભરાઈ જાય છે તે સીગવીનો રોડ ભરાઈ જાય છે તો રિક્ષા વાળા જે બીજો રોડ હોય ને. તે ગામડામાંથી કાઢી લઈને તમે જે અગાડી કીધું કે આપણેે પેપ પર આગલા પેપર કાઢીને વાંચવું જોઈએ. તો આ તે પણ તમારો વિચાર સારો છે કે આગલા પેપ પર આપણે કાઢીને વાંચીએ તો આપને ખબર પડે કે આપણેે કયા કયા સવાલ પૂછાયેલા છે, વારંવાર રિપીટ થયેલા છે. તો આપણી મહેનત બી બચે ને આપણે ઓછા સમયમાં આપણે એવું એક્ઝામ માટે સારી પ્રિપરેશન કરી શકીએ અને તમારો વર સાદના વરસાદ વિશે. જે અનુભવ કર્યા છે તે પણ તમારો સારો વિચાર છે કે આપણે આ ગાડી હંમેશા વરસાદ માં સ્લો ચલાવી જોઈએ. જેથી આપણે જે ખાડા હોય છે તે પાણીમાં ભરાઈ જાય છે. એટલે આપણને ખબર નથી પડતી ને આપણે સ્લો ચલાવીશું તો આપણે ખાડાને અકસ્માતથી બચીશું. તો મારો તમારા વિચાર મને ખુબ જ ગમ્યો તો પછી આપડે કાલે મળીશું હા ને
ઓકે બાય બાય
ચાલો બાય
છે.